હા હા હા બરાબર કેવું ચાલે છે તમારા જીવનમાં
બસ આ ભણવાનું કરે જતા હતા પરીક્ષાઓનું એવ બધું ચાલુ હો એટલે ટાઈમ જ મળતો નથી કે્યા ફરવા બરવા જવાનો.
હા બસ ફરવાની હા મેં માટે જ કોલ કર્યો વિચારતો હતો કે ઉના વેકેશન તો જતું રહ્યું પણ ક્યાંય ફળવવાનો કઈ મેળ જ નથી પડ્યો તસ્તે કધું એક્ઝામ પતીતે તેના પછી થોડુંક એવું પણ કરીએ કારણ કે તેનાથી ઘણા બધા આપડે ફાયદા પણ થાય છે આપણી જે માનસિક તણાવને એવું બધું ઘણું બધું દૂર થાય અનેને પોતાના મનને પણ એકદમ શાંતિ મળે એવા વિસ્તારોમાં જઈએ હા હમ બીજું કેવું તમારો શું વિચાર છે
હું પણ વિચારતો જ હતો કે આપડે બધા મિત્રો સાથે ભેગા થઈને જઈએ ફરવા ક્યાંક એટલા માટે તમને ફોન કરવાનો જ હતો પછી વળ એમ થયું કે અત્યારે હમણાં કરીશ તો હવે કદાચ એક્ઝામ ચાલુ છે આપડે બધાની તો હ તમને ડિસ્ટર્બ થાય એટલા માટે હોય મેં ફોન કરવાનું રેવા દીધું તમને પરંતુ આપણા મને એટલા બધા કમ એક્યુરેટ છે ને સરખા કે મને વિચાર આવ્યો એને જ વિચાર તમને પણ આવ્યો
હમ હમ હા બરાબર
તમને કેવી જગ્યા ઉપર ફરવા જવાનું વધારે પસંદ છે
હા મને તો અત્યારે તો જો એક કુદરતી સ્થળો આ બધ પર્વતો નદીઓ દરિયો એવી જગ્યાઓ કે જે હરિયાળીને એકદમ મનને શાંતિ મળે તેવી જગ્યાઓ જવું ગમે એમ હવે ત્યાં જવાની એકદમ અલગ જ મજા હોય છે હા અને એમાં પણ આપણે જો કદાચ મ મ સાથે ફરવા જઈએ તો એકમ અલગ જ ફીલ આવે આપ હ શબ્દો તો વર્ણ જ ના શકીએ એ પ્રણે ફરવાની જે મજા આવે આપણને
હા એ વાત તમારી સાચી મિત્રો સાથે જવાની મજા જ કઈક અલગ હોય છે અને પાછું એમાં કેવું હોય તમને બાય રોડ જવું પસંદ વધારે કે પછી ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરવી વધારે પસંદ
કરવા જઈએ ત્યારે
હું તો એવું જ લાઈક કરું કે બાય રોડ જ બરાબર છે કારણ કેવું કે પોતા આપણે એક મસ્ત ગાડી લઈને જઈએ તો પોતાનો જે સામાન વગેરે હોય તે ગાડી ડીમાં પડ્યો એને કઈ ચોરાવાની પણ એ બધી સંભાવના ના રહે અને આપણે જ્યાં પણ એને જે જગ્યાએ ફરવું હોય ત્યાં મસ્ત આરામથી ફરી શકીએ અનેને ક્યાંય બીજી જગ્યાએ પણ જવું હોય કદાચ એવો વિચાર આવે કે આ જગ્યાએ મારે પાસે જવું છે તો તે જગ્યાએ પણ જઈ શકીએ એટલે પોતાની જે ગાડી લઈને જઈ એ તો થોડું સારું અનુભવ રહે આ.
હા, એ વાત તો તમારી સાચી. અને એટલું નહ પાછું જો હવે આપડે ત્રણ ચાર મિત્રો ભેગા થઈને ગયાય બરોબર કે એક લાંબા રૂટ ઉપર ગયા હોય ને તો પણ વાંધો ના આવે ગાડી લઈને ગયા હોય ને તો. એમાં કેવું કરીએ કે પછી કે બે મિત્રો સવારે ગાડી ચલાવે બે મિત્રો મતલબ બે મિત્રો દિવસે ગાડી ચલાવે ને બે મિત્ર રાતે ગાડી ચલાવે તો એનાથી કેવું થાય કે અને આપડો જે ફરવાનો ટાઈમ હોય. એ આપને જગ્યા ફરવાની વધારે મળે. કારણ કે તો એ આમાં તો કેવું થાય છે ફરવા જઈએ ને આપડે. તો પછી જે સ્થળ ઉપર પહોંચવાનું ને એ સ્થળ ઉપર પહોંતા પહોચતા ટાઈમ વધારે જતો રહે છે. એટલા માટે આવી રીતે જો રાત ચલાવ વાળા બે મિત્રો હોય ને સાથે તો આપણને વાંધો ના આવે વારા પરરથી બધા ભેગા થઈ થઈને ચલાવીએે. અને દિવસે ત્યારે ગાડી ચલાવવાની થાય. ત્યારે જેમને રાતે ગાડી ચલાવી એ પાછળ સુઈ જાય. અને આગળ બે જણા નવા બેસી જાય. તે રાતે આરામ લીધોય એટલે એનાથી શું થાય કે આપડે હોટલોમાં ને એમાં જે રૂમ રોકાય અને ભાડું રૂમનું આપવું એ બધું પણ ના જરૂર પડે બચી જાય. મતલબ એટલે આપડું બજેટ પણ થોડુંક વધારે મતલબ બજેટ પણ પણ આપડે ઓછું રે. ઓમ પછ ટી રૂમનું ભાડું એ બધું વધારે વધી જાય.
હા એ પણ વાત સાચી કઈ અને આ ગાડી લઈ જોઈએ. હા બોલો.
અને આપડે જે મિત્રો ભેગા થઈને ગયા હોય ને તો કદાચ આપડે હમજે કે ચાલો રાતે આપે ગાડી નથી ચલાવી. તો આપડે કોઈ આરામ કરવો એને ક્યાંય જગ્યા ના મળી હોત તો એમાં ને એમાં. તો પછી આપડે ગાડીમાં પણ સુઈ જઈએ ને તો પણ વાંધો ના આવે બધા મિ તો એ એટલે સુતા ફાવે સરખી રીતે.
હા એ પણ વાત સાચ ને ખર્ચો પણ ઓછો થાય. હા, તમે વાત કરી ફેમિલી સાથે તો આપણે ફેમિલી સાથે તે રીતે ના ફરી શકીએ. અને મજા પણ ન માણી શકીએ. જે રીતે આપણે પો તાના મિત્રો સાથે ફરવા જઈ. કારણ કે તે તો એકદમ અલગ જ અહ મજા આવે ત્યાં તો ફરવાની અને આપણે જે પણ ફરવા જઈએ. ફર પ્રવાસ વગેરે ત્યાં અ ત્યાં જઈ ને આવું પર્વતીય વિસ્તારને એવું કઈ ઠંડુ વાતાવરણ હોય. તો ત્યાં મનને શાંતિ અને તાજગી એકદમ મળે અને અત્યારે રોજિંદા જીવનમાં કયું કે તણાવ અને થાક માંથી જે રાહત લેવા માટે તો આવી જગ્યા આપણે જવું જોઈએ. અને નવી-નવી જગ્યાઓને જોવા અને સમજવાની આપ પન ને પણ તક મળે નવા લોકો ભાષા સંસ્કૃતિ એ બધું પણ જાણવા મળે કે આ આજે રાજસ્થાન બાજુ કેવા કેવા રોડ લોકો રહે છે. છે. તેમની પાછા શું છે? આપણને બીજું કે ઐતિહાસિક સ્થળો વિશે પણ જો જ્ઞાન મ અને કુદરતી સ-સુંદરતા છે. તેનો પણ આપણે આનંદ માણી શકીએ.
હા એજ વાત તો તમારી બરોબર અને હમણાં જે મારી દીદી ગઈ તી એક જગ્યાએ આ સા આપુતારા ગઈ તી મારી દીદી ફરવા માટે મોટી દીદી તો એ ફરવા ગઈ ને તો એ એમ કેતી હતી. કે ત્યાં ને એ એટલી ઊંચાઈ ઉપર અહ હતા ને અને રોકાણ પણ ઊંચાઈ ઉપર જ હતા કે રૂમ નો દરવાજો ખોલીએ ને આપ બરા મતલબ રૂમની બારી તો સીધું જ આપણને સનસેટ પોઈન્ટ દેખાશે. તો ધારણ કે આપડે સામે સૂર્ય દા જે ઉગતો હોય ને એવી રીતે દેખાય સૂર્ય ઉગતો એવી રીતે દેખાય એવી હોટલ હતી એમને અને આપડે ત્યાં તો સાપુતારામાં કેવું કે ઊંચાઈ ઉપર ફરતા હોય ને તો વાદળા પણ આપણી આજુબાજુ ફરે એટલે જો તમે વાદળામાં હાથ પણ અડા શકો હાથ અડાડોને તો તમને હાથ પણ ભીના-ભીના થઈ જાય ને. એ એમ કેતી હતી હવે મને પણ એવું થયું કે આપડે પણ જવું જોઈએ એ જગ્યા ઉપ તો તો આ ટાઈમમાં આપણને મજા વધારે આવે એ જગ્યા ઉપર જઈએ તો.
હા એ વાત સાચી કઈ કારણ કે અત્યારે જે ચોમાસું બસ હવે આવી જ રહ્યું છે. આન થોડા દિવસોમાં લગભગ આગાહી પણ કરી છે. તેના કારણે વરસાદનું વાતાવરણ તો હમણાં સર્જાય વિચારશે બે દિવસોમાં અને જે પણ જગ્યાએ આપણે જઈએ ફરવા ત્યાં આગળ આવું કંઈક વાતાવરણ હોય તો આપણને ફરવાની પણ મજા આવે એકદમ અલગ જ અને વરસાદ પડતો હોય મસ્ત વા ઠંડો ઠંડો પવન આવતો હોય તેના કારણે જે મનને એકદમ શાંતિ મળે અને આવું કરવાથી જે શારીરિક અને માનસિક જે સ્વાસ્થ્ય છે તે એકદમ સારું રહે. અને બીજું કે આપણે ગમે ત્યાં ફરવા જઈએ તો નવું નવું જે જોવાનું મળે અ અત્યારે જવાનો કેટલો આગર્શ છે અને આપણે કેટલા પાછળ છીએ એ પણ જાણી શકીએ અને સ્થાનિક ભોજન કલા અને પરિપરા પરંપરાઓ છે તેનો પણ આપણને પરિચય થાય છે. અને આવા ક્ષણો છે એકદમ યાદગાર અને સુ સુંદર સ્મૃતિઓ બની જાય અને પ્રવા અસ છે જે જીવનને એકદમ આનંદમય અને સમૃદ્ધ બનાવી દે છે. લે આપણે આવું તો પ્રવાસ તો જીવનમાં લગભગ અક એવું છે કે બસ વ્યારખે વરતી એક વખતસ જવું જ જોઈએ ઓછામાં આવશું યાર.
હા, એ વાત તો તમારી સાચી વર્ષમાં એક વાર તો આપડ પ્રવાસે જવું જ જોઈએ. અને જ્યાં ને સાપુતા ની વાત કરીને તો તમે કીધું ને કે બે દિવસમાં આગાઈ છે. તો જયારે વરસાદ પડી જાય ને એ વખતે ને ત્યાં જીવ જંતુઓ જે અંદર જંગલમાં અહ અમ્ જંગલ વીસ ચારે છે એટલે જે જીવ જંતુ હોય ને દર માંથી બહાર નીકળે બારે એટલે જો તમને ચોમા ચોસામાં જઈ શકો તમે ના નહી પરંતુ તમને સા પછી વીછી આ બધા થી ડર ના લ લાગતું હોય ને તો તમે ચોમાસામાં ફરવા જઈ શકો કારણ કે ત્યાં તો પછી ખુલ્લે આમ બધું ફરતું જ હોય છે સાપ ને એવું બધું તો નોર્મલ છે. સમજ્યા તમે.
હા હા એ તો સમજ અને હા એ પણ તો બરાબર છે પણ કદાચ આપણે ચોમાસામાં માં ફરવા જઈએ તો તમે જે જીવ જંતુ તો આપણને મળી પણ શકે છે એ તો રે વાનું કરવાનું કારણ કે આપણે જે ઘરે રહેતા હોય ને તે બાજુ પણ આજુબાજુ જો કદાચ કચરાવાળો વિસ્તાર હોય. તો ત્યાં પણ આવા જેવી જંતુ તો જોવા મળી જાય છે પરંતુ આપણે જે એવી જગ્યા પર્વતો વાળા વિ વિસ્તારમાં જઈએ તો જે આનંદ મળે એ તો બીજે ક્યાંય ના મળે જે આપણે માનસિક એકદમ શાંતિ મળે પછી જે આવો કુદરત નો આ હોય બધું જે કુદરતીઓ પર્વત ને બધું તે જોવાથી પોતાના મનને એકદમ મસ્ત આરામ મળે છે. આવી જગ્યાએ દર વખતે જવું જોઈએ હા.
હા એજ જવું તો જોઈએ જ આપડે. અને આમાં પણ જે વાત કરી ને કે આવી રીતે જીવ જંતુઓ નીકળે તો પછી એ અપ આપને કરડે ને ખોટું નુકસાન થાય આપણને કોઈ પણ જાણની થાય ત્યાં ના કરતા થોડો રિસ્ક આપડા ખોટું ના લેવું જોઈએ એની જગ્યાએ જો આપડણે શિયાળાની ટાઈમમાં જઈએ ને શિયાળામાં તો કેવું હોય કે ચઝરણા ને બધું ચાલુ જ વરસાદની સિઝન પતી હોય છે એના કારણે ઝરણાઓનેવ બધ ચ ચાલુ જ હોય અને હરિયાળી પણ એટલી જ છવાયેલી રે જ્યારે ઉનાળામાં અત્યારે જઈએ ને આપડે વરસાદ પેલા તો એટલી બધી હરિયાળી ને એ બધું ના ન જોવા મળે કારણ કે બધા ઘરમાય ગયા હોય વરસાદની રાહ જોવાતી હોય એના કારણે અને પેલા માં તો વરસાદ પડી ગયો હોય એના કારણે ને બધું જ ફરીથી ખીલી ઉઠ્યું હોય એટલે એની મજા જ કઈક અલગ આવે આપણને સમજે.
હા હા સમજ્યો. અને આપણે જે વાતો કરતા મિત્રો સાથે ફરવા જવા તો એ તો એકદમ અલગ જ આપણે આપણે જે શબ્દો આપડે વર્ણ જ ના શકીએ એવું. અને આપણે જારે ફરવાના સ્થળો પર્વતીયો લીલાક્ષમ જંગલો ઠંડુ વાતાવરણ કુદરતી સૌંદર્યથી ભરેલું હોય. તો એકદમ આનંદ અનેક ઘણો વધી જાય, જે આપણે રોજિંદા જીવનમાં જે આપણે વાત કરી દોડી દોડધામ ને, અભ્યાસ કે કામને, બધો થાક ભૂલીને, મસ્ત આપણે પર્વતીય વિસ્તારમાં રેવા જઈએ, તો એકદમ ત્યાંથી સ સૌથી સુંદર યાદ તો એ સામેલ થઈ જાય છે ત્યાં ઠંડી હવા, ઊંચા ઊંચા પર્વતો, અને હરિયાળીથી ઢંકાયેલી ખીણો, સાંતિ ભરેલું વાતાવરણ, મનને એકદમ ઉર્જા અને તાજગી આપી દે છે.